તો
નમસ્કાર આજે શું કરી રહ્યા હતા
ખાસ કંઈ નહીં રોજની જેમ સવારે જલ્દી ઉઠીને દિવસની શરૂઆત કરી
સરસ સવારે જલ્દી ઉઠવાની આદત ઘણા લોકો માટે મુશ્કેલ હોય છે તમે કેમ મેન્ટેન કરી રહ્યા છો.
જો મન તો એવું લાગે કે સવારનો સમય સૌથી શાંત હોય છે એ સમયમાં મન પણ ફ્રેશ હોય છે અને કામ પણ સારી રીતે થઈ જાય.
સાચી વાત છે સવાર ઉઠીને પહેલા શું કરો છો તમે
પહેલા થોડું પાણી પીવું પછી થોડીક ચાલવું અને પછી દિવસનું પ્લાનિંગ કરું કે મારે આખા દિવસ દરમિયાન શું કરવાનું છે શું નહી એમ.
સરસ તો પ્લાનિંગ કરવાથી દિવસ સરળ બને છે તમારો.
હા બિલકુલ જો પ્લાનિંગ ના હોય ને તો ઘણી વાર સમય ક્યાં જતો રહેને ખબર જ નહી પડતી પછી જો મેં પ્લાનિંગ ના કર્યું હોય તો એટલો બધો મારો દિવસ- નો ટાઈમ વેસ્ટ થાય.
હા સાચી વાત ને આજકાલના જીવનમાં સમયનું મેનેજમેન્ટ ખૂબ જરૂરી બની ગયું છે શું કેવું તમારું
બિલકુલ સાચી વાત મોબાઈલ સોશિયલ મીડિયા અને બીજા ઘણા ડિસ્ટ્રેક્શન વચ્ચે ફોકસ રાખવું મુશ્કેલ બની ગયું છે ને.
તો તમે મોબાઈલ નો ઉપયોગ કેટલો કરો છો.
જરૂરિયાત પૂરતો જ કરું હું પણ હું પ્રયત્ન કરું કે ફ્રી સમયમાં મોબાઈલ કરતા હું બુક્સને એવું બધું વાંચવાનો પ્રયાસ કરું.
વાહ આજે પણ લોકો પુસ્તક વાંચે છે સાંભળીને આનંદ થાય છે.
હા પુસ્તકોથી ઘણું નવું શીખવા મળે છે ખૂબ જ્ઞાન મળે છે અને તે માણસને વિચારવા પણ પ્રેરિત કરે છે એટલે મને વાંચવું બહુ જ ગમે છે.
તો તમે કયા પ્રકારના પુસ્તકો વાંચો ના પસંદ કરો છો.
હું પ્રેરણા આપતા જે પુસ્તકો હોય પછી પ્રવાસની વાત અને જીવન સંબંધિત જે અનુભવો હોય એ પ્રકારના પુસ્તકો વાંચવાનું પસંદ કરું
તો દૈનિક જીવનમાં તમને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શું લાગે છે.
જો પેલું તો છે સંતુલન કામ આરાામ કુટુંબ છે અને પોતાના માટેનો સમય આ બધું સંતુલિત હોવું જોઈએ હું એવું માનું છું.
સરસ તો ઘણી વાર લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાનો સમય આપતા જ નથી. શું માનવું છે
બિલકુલ સાચી વાત અને એના કારણે તનાવ પણ વધારે વધે છે એટલે રોજ થોડો સમય પોતાની પસંદની એક્ટિવિટી માટે રાખવો જ જોઈએ એવું માનું છું હું.
હા તો તમે ફ્રી સમયમાં શું કરો છો.
હું તો ગીતો સાંભળું ગાર્ડનિંગ કરું અથવા કોઈ નવું મતલબ કૌશલ્ય જેવું શીખવાનું પ્રયત્ન કરું.
તો તમે ગાર્ડનિંગમાં ખુબ સરસ હોબી છે તો તમે એમાં શું કરો છો.
જ્યારે એક નાનું હ જ્યારે એક નાનો રોપેલો છોડ મોટો થઈને ફૂલ આપે ત્યારે અલગ જ આનંદ મળે એને હું એટલું પ્રેમથી આટલા ઉછેરું અને પછી આપણને ફૂલ આપે મને બહુ ગમે.
ખરેખર કુદરતો સાથે જોડવાની મનની શાંતિ મળે છે.
હા બિલકુલ આજકાલની ફાસ્ટ લાઈફમાં નવી નવી વસ્તુઓ પણ ખૂબ મહત્વની બની જાય છે ને
તો દૈનિક જીવનમાં લોકોનું સૌથી મોટું ચેલેન્જ શું હોય છે તમારા લેખે.
મારા લેખે તો એવું છે કે સમયની કમી અને મનની શાંતિનોો અભાવ.
તો એનું તેનું સમાધાન શું હોય.
કઈ નહી થોડું ડિસિપ્લિન હોવું જોઈએ પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ આપણેે એ બધું કરવું જોઈએ મારા મતે તો.
ખુબ સરસ વાત કહી તમે આદત બદલવી મુશ્કેલ હોય છે પણ અસંભવ તો નથી જ હોતી.
હા હા બિલકુલ રોજના નાના નાના પ્રયત્નોથી ઘણો મોટો ફેરફાર શક્ય બને છે.
એકદમ સાચું કીધું તમે દૈનિક જીવનની સરળતા પણ નાના પ્રયત્નોમાં પણ હોય છે ખૂબ ખૂબ પ્રયત્ન કરો.
હા એજ પછી કઈ નહી તમે કહું ને. કે રોજ આ નાના નાના પ્ર નથી મોટો ફેરફાર આવી શકે તમ કોઈ ઉદાહરણ આપીએ કો
હા.
હ. જેમ કે
જેમ કે તમે જોવા જાવ તો આપડે રોજ થોડુંક થોડુંક મહેનત કરીએ કે થોડાક થોડાક પૈસા બચાવીએ તો આપડ આગળની જીવનમાં થોડી મુશ્કેલો ઓછી આવે અને ચાલી. જવાય તમારું જીવન મતલબ કે તમારે રોજ થોડુંક થોડુંક પૈસા સાઈડમાં રાખવા જોઈએ કે જેથી કરીને આગળ કામ લાગે
હ નાના નાના જે કામો હોય એ ઘણી વાર મોટા પરિણામો આપે છે
હા આપડે જોવા જઈએ તો પાછા આપડી વાતને આગળ વધારી તો તમે કહું કે રોજ ના નાના નાના પ્રાને થી મોટો ફેરફાર આવી શકે તો કોઈ ઉદાહરણ તમે આપશો તમારી મતે. તો સારું રશે તમે બી કોઈ ઉદાહરણ આપો
હ જેમ કે રોજ વીસ મિનિટ વાંચવું જોઈએ પછી એક દિવસમાં તો ખાસ કઈ ફેરફાર દેખાય નહી પણ એક વરષ પછી ઘણું જ્ઞાન વધી જાય આપણું.
સાચી વાતને નાના કદમોથી ઘણી વાર મોટા પ્રયત્ન આપે છે.
બિલકુલ રોજ થોડું ચાલવું પણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
આજકાલના લોકો એક્સરસાઇઝ કરતા, મોબાઈલમાં વધુ વ્યસ્ત દેખાય છે શું કેવું તમારું?
હ કેટલાક લોકો તો મતલબ મોબાઈલ માંથી બહાર જ ના આવે વોક કરતા કરતા પણ મોબાઈલ જોઈ રહ્યા હોય તેથી કુદરત નો આનંદ પણ આપણને ના મળે હું તો એવું માનું.
તો તમે વોક કરતા હોય, ત્યારે શું ઓબ્ઝર્વ કરો છો લોકોમાં?
અ લોકોમાં તો વોક કરતા હું જોઉં કે ઘણા લોકો કઈ કુદરતની મતલબ જે વસ્તુઓ છ છે એનો આનંદ નથી ઉઠાવતા. પરંતુ ફોનમાં લાગ્યા રહે વોક કરતા કરતા પણ જય્યારે હું છે ને પક્ષીઓનો અવાજ પછી સૂર્યોદયનોો રંગ હવાની ઠંડક અને લોકોની જે રોજની દોડધામ છે એ બધું હું જોતી હોઉં છું.
સરસ તો દૈનિક જીવનમાં ખોરાકનુ કેટલું મહત્વ છે.
બહુ જ મહત્ત્વ છે જો સારા ખોરાક ખાઈએ તો આપણું શરીર પણ સારું રે અને તંદુરસ્ત રહેે.
તો તમે ઘરનું જમવાનું પસંદ કરો છો, કે બહારનું?
મોટા ભાગે તો ઘરનું ઘરનું જમવાનું પાછું સ્વચ્છ અને એકદમ સંતુલિત હોય એટલે મને વધારે ગમે. અને તમે?
મને તો ઘરનું જ મજા આવે.
હ પણ હું છે ને ક્યારેક બહારનું જમવામાં મતલબ વધારે ગા ભાવે મને.
સરસ તો દૈનિક જીવનમાં મિત્રોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ હોય છે તમારા માટે?
મિત્રો તો જીવનને રંગીન બનાવે છે જો એ ના હોય ને તો આપણું જીવન જ કઈ કેહેવાય નહી એમની સાથે વાત કરીએ ને તો આપણું જેટલું બી ટેન્શન હોય જે પણ આપણી મુશ્કેલી હોય. એ બધું ઓછું થઈ જાય છે.
તો પછી સાચા મિત્રની ઓળખાણ કે ઓળખ કેમની થઈ શકે?
જે ખુશી માં પણ સાથે હોય અને મુશ્કેલીમાં પણ સાથે ઊભા રહેે ને એજ સાચા મિત્ર પછી અમુક લોકો એવા હોય કે જે આપડી ખુશીમાં તો જોડે હોય પણ આપણા દુઃખમાં ના હોય તો એને મિત્ર ના કહેવાય.
ખુબ સુંદર વિચાર છે ને તમારા.
હા મને લાગે છે કે સંબંધો પણ રોજની જેમ સંભાળવા પડે.
કેમ?
કારણ કે આપણે જીવનની ઘણી વસ્તુઓ છે એમાં ઘણું જરૂર પડે આપણને.
વા સરસ.
હા. જીવનની ઘણી વસ્તુઓ છ છે એમાં તમને શું સૌથી વધારે ગમે?
આજકાલની ટેકનોલોજી વગરનું જીવન કલ્પના કરી મુશ્કેલ છે. મારું એમાં કેવું છે.
હ અને કેવું ચાલે તમારે કોલેજ ને બધું બરાબર.
હા કોલેજ તો ખુબ સરસ ચાલે છે. તમારી કેવી ચાલે છે?
બસ અમારે તો સારી. તમે કેટલા વાગે જાાવ સવાર કોલેજ?
અમે સવારે આઠ વાગે જઈએ છીએ.
હા અને છૂટો ક્યારે?
અમે બપોરે ત્રણ વાગ્યે.
બરાબર. કેવું એક્ઝામ ને બધું પતીકું
હા એક્ઝામ તો જસ્ટ અ અરે પતિ
બરાબર કેવા ગયા બધા પેપરને
પેપર તો ખુબ સરસ ગયા તમારા કેવા ગયા
બસ મારા પણ એકદમ સરસ ગયા હવે શું વિચાર છે આગળ તમારું
આગળ આપણેે માસ્ટર કરવાનો વિચાર છે
તો ખુબ સુંદર વિચાર કેવું બીજું ઘરે બધા મજામાં
હા ઘરે ખુબ અને એકદમ મજામાં છે સરસ તમારા ઘરે બધા મજામાં છો
બસ બધા મજામાં છે
સરસ સરસ આવીિ દૈનિક જીવનની આવી વાતો કરવી જોઈએ
હા બિલકુલ મન એકદમ શાંત થઈ જાય અને મજા આવી જાય આવી વાત કરવાથી આપણને
બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી અને ખરેખર વિચારો અને ખરેખર વિચારવું તો જોઈએ જ
હા એજ તમારી વાત હ બિલકુલ સાચી વાત આ દૈનિક જીવન વિશે તો વાત કરવી જ જોઈએ બધાએ
હા આમાં આપણે વાતોમાં જ રહી ગયું કે તમારે કોલેજમાં શું ચાલે બધા મજામાં
હા બસ મારા બધા મિત્રો ને બધા મજામાં અમારે બધાને હાલ તો વેકેશન ચાલે છે
અને શું સમય છે તમારા કોૉલેજનો
અમારે સવારે અગિયાર થી સાંજના ત્રણ બપોર ના ત્રણ એટલે
સરસ સરસ ખુબ મજા આઈ ગઈ તમારી જોડે વાત કરી ને ખરેખર આપડે ચોક્કસ બીજી ફેર વાત કરીશું આપણેે
ચોક્કસ ચોક્કસ
મળલ્યા
હા મળીએ મળીએ